હેલો.
બોલો.
હેલો પૂનમ બેેન.
બોલો-બોલો હિરુબેન બોલો.
કાઈ નઈ. બસ બેઠા પૂનમ દીદીને ત્યાં.
ઓહ આ આંટી ને ત્યાં.
હા આટી ત્યા અમારો જમેલો જ જોય હોય હે રોજ રાતે.
હા મને ખબર હ મને ખબર છે કિટ્લુ બી સવારે ફોન કરું ન.. તો એ ના ઉપાડ્યા પછી તને કરું તું ચોક હોય એવું... કેક હું ઘેરું તો પછી ભૂલ્યાંને કરું ભૂલ્યો કેય આંટીના ઘેરે. તારે મને ખબર પડે કીટ્ટું બેન તો આંટીના ઘરે છે.
દેવ જ ભાઈ રાતે તો.
એવું.
એટલે કીટું તો હોવા જો હોય આખો દિવસ ને રાત ગમે એ ટાઈમે. એની ટાઈમ પણ હું ને ભૂલ્યો શું રાતે આવો અમારે... બેઠક રાતે. કિટુનું બીજું ઘર છે.
હ એના મેરેજ વખતે થી અહીંયા જ હતી. એટલે જ કવું કીટુંનું બીજું ઘર આયરુ જ છ જોકે આ ઘર જ એ વધારે હોય એની ઘેર... બીજું આજમાં શું નવું નવું નવું થયું તમારા ત્યાં? એવું પેલી જે એક્ટિવામ તે સ્નેપ મૂકી હતી ત્યારે
યસ ત્યારે હું એટલે જતી મૂકવાની હતી પણ પછી રિટર્ન માં મૂકી.
બરાબર પણ એમ તો ખબર શું પડે કે જતાં હ રિટનમા.
હા એ વાત તો સાચી તમને ના ખબર પડે. અમારે એના રેગ્યુલર એમના ખબર પડી જાય.
ચલાવાવાળું કોણ હતું?
અ માર સામે વાડા આન્ટી
અચ્છા એ બંને જોડે ગયા હશે.
હમ અમે હા સુસાઈડ રહીએ અમે તમારે જેમ સોસાયટી છે ને અમે સોસાયટીમાં જ રહીએ પણ અમે બધા મોસ્ટઓફલી પટેલ રહ્યું એમ
અચ્છા બરાબર. તારા આજુબાજુ કોઈ તારું ફ્રેન્ડ ખરું.
અ હા એટલે એવી રીતે તે ભૂરી મારા નજીકમાં જ રહ્યા છે જેમ ક, આપણે એ જો ન અ
ચોક થી
હાલ તો વિસોરથી આવ. બાકી તો મારું કોઈ ફ્રેન્ડ નહી એક છ પાછળ સોસાય સોસાયટીમાં છ એમાં મેં રાઉન્ડ મારવા નીકળ પણ હાલ આવાનું વરસાદ નહી નીકળ પછી સામે બી છ એમ તો ફ્રેન્ડસ તો મારા બઉ બધા.
ના ના ફ્રેન્ડ્સ તો હોય ને યાર એટલે જ પૂછ્યું ને થોડી માહિતી લઈ લો ન
હા મારે તો બઉ ફ્રિન્ડ્સ છે. કીટુંન જેમ કીટું. કીટુંન જેમ મારે તો બધા ફ્રેન્ડ છી.
ના બરાબર સરસ સરસ સારું કેવાય ઉત્તરોત્તર પ્રગતિ કરો. બધી વિશ્વ બીમાર હે
હા એના દાદા દાદી ન થોડી બીમારુ ન. બઉુ ટાઈમથી તો પછી ત્યાંજ રેય. નહી ના દાદા બીમાર દાદી બીમાર હતા તે સરખા થઈ ગયા હો દાદા બીમાર એ
એટલે ગોરી સેવા કરવા જાય એમ. સારું કેવાયન
એજ ન ક દાદા દાદી. સેવા કરવાનો મોકો મલ એટલે એટલા. અ એ પેલાથી કેવું, ઘરડા નહી એટલે એમને ત્યાંનું અહિયાં ઊંઝાનું વાતાવરણ ન ઓછું ગમે એમ ગામડાનું વાતાવરણ. જોડે વધારે અનુકૂળ હો એ લોકો એટલે.
હ એ વાતે હાચી એમના સેટ નહી થતું હોય.
હ સેટ નહી થતું એ એના કેવું ત્યાં હોય તો કોઈના બી ઘરે મતલબ જઈ શક બેસોની અયાં તો કોઈને ઓળખતા ના હોય ખાસ એટલે કોના ત્યાં જાય.
હ એ વાતે હાચી.
એમ પુરીને એમ.. મોડાઅપ્પા
અ ના ભુરીન ફિયા છું ભુરીન સિયા અન ભુરીન પપ્પાએ બંને છું.
અચ્છા બેજ.
હ એની ફિયાન છોકરીના મેરેજ જોવોવો. અગિયારમાં મહિનામ.
બરાબર ત તો ભૂરીના કોઈ કાકા યા મોટા પપ્પા નહી એમ ન.
ના ભુરીન પપ્પા એકલા જ ન ભુરીન ફી એક. ના મારા પપ્..... મારે ત્રણ ભઈઓ અન બે બેહેનો ત્રણ બહેનો હતી. એમાંથી સે સૌથી વધારે મોટા એરિયા ઓફ થઈ ગયા તા.
એ
હમ્મ.
તો તારે પપ્પાથી મોટા નવરી
ના માં પપ્પા સૌથી મોટા. હા બે કાકાને બે ફઈ
મારે મા પપ્પા હઉથી નાના.
તારા પપ્પા સૌથી નાના એમ.
યેશ. મા અપ્પા અને બે ભઈઓ અને બે બેનો.
ઓ બરાબર.
નમ સૌથી નાના મારા પપ્પા છે.
ચારે ચાર ભઈ બેનમાં સૌથી નાના એમ?
હા. પછી મોટા અપ્પા એ સૌથી મોટા.
ન્તા.
બેનો બંને આજુબાજુ ભાઈઓ વચ્ચે બેન એમાંય મારા ફઈ તો જે છે ને. એક ફય રયને તો અહીંયા જ રે.
ક્યાંય અહિયાં તમારે ત્યાં.
પાટણ જ હ પેલા વચમાં આયા તા પછી. કેવું થયું એમના જે જીગરભાઈ હેને મા ફાઈના છોકરો એમના ધંધાનું અહિયાં એમ નતું ફાવતું. અમના અ દાદી બી હતા મતલબ એમના સાસુ એટલે પછી એ લોકો, પાછા ત્યાં ગ્યા સુરાણા પછી ફરથી અહીયા આઈ ગ્યા. કારણ કે દાદી અવે ઓફ થાય ગ્યા એટલે મારે ફુવા બી નહી. એટલે અમાર જોડે અહિયાં રે પાટણ એટલે શું કઈ જ કામ હોય યા કઈ બી.
ચાલ એટલે તમારા ઘરે જ રેય?
ના ના ઘરે નઈ ભાડે ઘર રાખે છે. અને એમના જે એક મોટા ભાઈ હે ને મારા ફઈનો છોકરો મોટો એના અમારે ગેરેજમાં જ જે સ્પેર પાર્ટનું આવેન એમાં રાખેલ છે. એટલે શું? અમાર જોડે હોય તો. બધું ચાલે જાય બીજા ભઈ છે, એમને એજન્સી કરી આપી તી. પણ હાલ તો આઈસક્રીમની એટલે હાલ તો સીઝન હોય ને.
હાલ તો સીઝનના હોય ના.
અન જરાં એના ત્રણ ભાઈઓ હેર્યા એટલે ત્રીજો જે છે. તો પોલીસ માં સ્ટેટસ જોયું હોય તો
હમ્મ હમ્મ અ હા મતલબ હા હા જોયતું જોયતું
હમ્મ.
મારા ભાઈને બી સારા માર્ક્સ થાય એ બી ટ્રેનિંગમાં જશે બચારો નવ મહિનાની ટ્રેનિંગ બોલ કંટાળી જવાય
એવું એમ આ ભોલિયાને એ બી આવી હે ને ભોલિયાન
એ ભૂલ્યાન અગ્નવીર માં આરી કોન્સ્ટેબલ ન એમાં બી ટ્રેનિંગ આવી જ હોય પણ એમાં અગ્નિવરની ટ્રેનિંગ તો આથી વધારે અઘરી હોય
અગ્નિવર ની તો મને ખબર મારો કાકા છોકરો એમાં જ છે
હ એજ તો બઉ ટફ હોય આતો કેટલું બધું ઉપાડીને દોડવાનું હોય સવારમાં વહેલું ઉઠવાનું પાહુ
હા એ તો બઉ ટફ પાંચ વર્ષની ટ્રેનિંગ હોય છે ને આતો
ના ના એટલે જોબ એવી હશે ટ્રેનિંગ તો નવ મહિનાની જ હોય
એ નય અગ્નવીર ની કહું પાંચ વર્ષ
હ એ નોકરી તો પાંચ વર્ષ જ હોય ને ચાર વર્ષ ચાર વર્ષ હોય અઠ્યાવીસ હજાર પાછું તો ભોલ્યો અઠાવી હજાર લઈન આવે મને વાપરવા ભોલ્યો જ શું કે ખબર કે હું બધા ને બ્લોક કરી દેય બોલાવું કે મેં એકધું હું નવા નવા નંબરો લાયો કીધું છુ ના કઈ ઈયા જાય ડાયજ સીધો જ જો ટ્રેનિંગમાં હસે ન્યા જઈને બેસી જાશો
હા એજ ને ત્યાં જતાં રેસુ હા મલું જ છું ને મલું મલું
એટલે આન કહું ને એટલે હું કવું થોડી દયા ભાવના રાખેને ભોલ્યા હું તો તાર મોટી બૂન કેવાવ મુ તારી સ્ટ્રેચિંગ શીખવાડ દોડો રાયો
અહો
હું તારી કોચ છું હ આ કે ભગવાને દુશ્મન આલીયો હોતો હારૂ હતુ બોલ છે બિલકુલ કોઈ કદર જ નહીં બોલો માણસો ને
હમ્મ હમ્મ હા મેં બોલીએ તો બોલ્યા અમે લો ક્યા ક્યા ગયો
આ રહ્યો શું કરે લપા કરે જાય
આપજે એને
લે આલું ફોન હમ્મ.
હમ્મ.
શું કરું
કોઈ નઈ બેઠો હુ
હમ્મ હમ્મ ચુંમ કરું નફટ
હમ
હમ હમ ચેમ કરું હમ હમ, હમ તું બોલ તું બોલ તું બોલ તું બોલ
તું બોલના બકા
તુંબોલ ને બગા ક્યારે જવાનું હો ટ્રેન, ક્યારે જવાનું હો નોકરી શું તું બોલ? શું શી ખબર?
હા, ભગવાન પાસ કરે તો સારું બીજું હું!
પાંસો થઈ જ્યો, હવે જેટલી વાર થવાનું.
હજી ફિઝિકલમાં પાસ થવું પડશે ને બકા!
ઓ એમાં હોય એવું હો એમ!
હમ એમાં આપડ દો મેન તો દો-દોડ જ આવે. દોડ પણ બો ગાઠી હો્
એવું એમ આ સ્કૂલ જોયો તો! તું આડાદડ થુલની જતો, ના આજે શું થાય? હું-હ
પણ અમારા સ્કૂલમાં ઓલા પાણી ભરાઈ ગયું અમારે જે હા પેલો જ માળ ને એટલે પેહલો નઈ એટલે હોલ જે આવે ને હો-હોલ હોલ એ હું તમને સ્કૂ ્રસ્તો બતાવતો એટલે ખબર ્ ચારસો વાલા આવે ને નવાણું ના કોમ્બો મળે. એટલે એમાં અરે બંધ થકી યાર. સોરી હા બકા, આ જે આ. તમારે પો પો પોચ્ ચીડ ચીડી લેવા.
હા, કયાં? ઉભો રે હોભ્ળ, માં વાત હોભ્ળને હિરુડી કે હજુ એક ટાસ્ક કઈ તો ફરીથી ફોન કરે કટ કરી ને.
હ હિરલ બીજું એક ટાસ્ક હોય તો ફરી પા કોલ કર. હા. શવ્ધ કરી હતા પણ તારામ નય થતું યાર્. એ નઈ ટાસ્ક પડ્યો છે, લોને ફોન કરી દે. ઘણા પડ્યા બુડા, ઘણા પડ્યા એ બુડી.
આ તો તુ કર હેડ અપ હિરુડીન્ કેે.
હા હેડ હું કરું.
કરો.
કરુ. હિરાલ ફોન તો